હલો.
આવે અવાજ.
હા આવે.
હા હુ કે હું કરે. હમ હા કાલે કોલેજ આવાની.
યસ હા આવાની. હમ તો.
હા હા. નેહા હવાળ.
આજે હું કરાયવું.
પણ આજે કે આજે કો નો બોલો. ઈઆરએફમાં પેલી મેમ આવેલી હતી તો તે આ કાલે હો હતો ને એટલે કાલે ને થોડુંક ચલાવે પછી આજે તે
હમ.
એટલે એમાં જે પાર્ટશન છે ને તું ની અંદર ઉતરે
હમ એકાઉંન્ટ નો ની ભરેલો
ઇકોનોમિક્સ ના ને ઈકોનોમિક્સ માં તો પેલું જે ટી આપડે જે લાસ્ટ સિ લેક્ચર તો બોલ રાજ પીવા વાળું તો તેમાં એક સવાલ કરાવ્યો મેમે આજે.
હા.
મ એ ના હમેથી ફોન‌ આવેલો
તે અમે
રૂમે્યો એટલે પછી મેં
ને ફોનોકર જવાનું હતું એટલે પછ હું ક ત એ નહી આવવાની તો પછી બેખ લઈ ગઈ ને હું કરવાનું
હમ
એલે મે નિવે એટલેૂ છે આજ તો એટલે એ આજે પછ ગાડી વહેલાી ને ગાડી જ જ નને એક ગાડી પાચન મે ખાલી તોમે હું એટલે મારે છોડું બો
હમ
લું હે તું બોલાય લ હે પણ અમને બોયલી આજે હા એટલે બધા મે મ કે પેલા જ કીધું મે મહેક ને કીધું કે આપડે ઘીને એ મારી વાત નઈ માયની
તેની માઇની હ ત્યાં તો ગે પેલા બર જવાનું અગળ
મેની પછ ગઈને આ બીજા વિભાગ માં બીજી બેન બે અઢ છોકરીઓ હતી તેનીડ
હમ
મારે આખી કોલે દ્વારા ઘટાયઈ
મજા આવી આવી ને પણ આખી કોલેજ ફરી આવી તું
પેલી પાંચા વાર ગોગલ ખોઈ રહ્યો હ મેં પાંચ વાર હવારે ગયાવા ને બધા રિસેસમાં
હ
પેલું જ
ની ખબર તું હું કે તે એ પ્રમાણે હ
એ મુવી નું મેં રિવ્યુ જોયા ત્યા સારા છે એટલે જોવા જેવું છે ને એકસોત્રીશ છે એટલે ચાલે
હમ
જ વિલસન હિલ બાજુ જોવાનું હોમ ચાર કરતા ટીમ
જોઈએ
હા
હા બસ
બસ આજ તો
હા ત કઈ વાત કર
કરો હવે હું વાત કરીએ
હમ અમારે કાલે સ્લેબ ભરવાના છે. બીજે સ્લેબ ભરાઈ જવાનો.
તો કા આવહે તો ખરી ને કાલે કે ની
કેવુ ભરે તે
ની મે તો ત્યારે કંટારી ગેલી જવા એ તો હવારનું ચાલુ કરલા કેે ને આઠ વાગ્યેના એ તો વેલું ચાલતી જાય આજે તો કોલેજમાં એટલી ભીડ ને બધા ના ચાલુ
એફવાઈ વાળા નો સ્ટાર્ટ થીયા ને એટલે
હા
ગાડી ભી એટલી જ અહે ભીડ ભી એટલી
તેની પેલે જો વેલા વહેલા પહેલા તેવું છે કેમકે પેલું પાર્કિંગમાં
એતો હવે બહાર મૂકવા પડે
બધા ગમે હ કે ગમે તેમ પહિ મૂકી જાય ગાડી આપડી ચોકઅપ જેવી થઈ જ અંદર આપડે તો પણ લાવીએે આપડે કાલ થી વહેલી જ આવી રે જે હા તો મહેક ને મેં કીધું કાલે ગાડી મુકાહે ની તો તું એમજ આ પેલું પાર્ટ ટાઈમ જોબ વાળું તો એમ કે કે એતો હવે રૂલ આવી ગેલું કેતો કરો પડે
પેલું કે પેલું કરવાનું તે કે
હા ઈન્ટર્નશિપસ વરી
ઇન્ટરેસ્ હમ્મ
એના ત્રીસ માર્ક માંથી એ લોકો આપણને મા ક્સ આપે તો જ પાસ કરે એમ
કઈ ની પૂછી જો હોધી જોવાનું
તે મારી હમ કોઈ લખી આપતા હોય તેવું માં જોય પાછું કેમ કે એમાં ડિવિઝનમા છે ને એક છોકરી ફ્રેન્ડ જ છે તે તે ડિમાટમાં પાર્ટ ટાઈમ જોબ કરતી છે. તેના સાળે છ રૂપિયા તો એડ આપણને ના મળે પણ પાર્ટ ટાઈમ જોબ કરવા જવું પડે ને આપણને મેળ નહી પડવું પણ પાર્ટ ટાઈમ જોબ કરવા
પડહે કે કે
તોની તો ફે
પણ એ તો આપડે કરવાનું પણ એમાં આપને પૈસા નહી મળે એવું
નહી કોઈ કોઈ આપ આપે ને કોઈ મળે એવું છે
હમ્મ હા.
હા એવું આવે.
ખબર નહી.
કદાચ એવુ લખેલું છે એટલે પણ પૂછી ભરાઈ જાય નઈ એટલે પેલા આપડે પૂછવા પડે એ કરવા જ પડતું હશે તો પછી કરે લા તેઓ નુ તો હારું
એટલે વાત તો મળી જાહે
એટલે બેટન જન ને આમ મને એ પેલા એલું પણ હવે આ વર્ષ થી આવ્યું એવું ઇન્ટરશીપ વાળું ઇન્ટર્નશીપ કરે ને એલે એક સબ્જેક્ટ જેવું બનાવી દે લોકો એ
હમ્મ હમ્મ. કે એમ ભય ને પૂછી જોવાય એના એની ઓફિસ નવી લેતા હોય તો એની આટલે જ નહી આવે. પાની એટલે પૂછી જોવા
પુછી જોજે
એ આપણને નજીક બી પડે હે.
તું બે હારુ માં ભી આલી
હા એટલે જ ને
આપડ કે કેટલા વાગ્યા નો ટાઈમ છે એનો
એ માર ભાઈનો તો નવ નવ એ તો પોણા દસે જાય એટલે એમ તો દસક વાગે નો હોય.
પણ એમ ચાલો કેટલા વાગે થતું હોય તે પ્રમા પણ આપડે હોવા પડે ને પાર્ટ ટાઈમ કરવા માટે
હા એ તમે પૂછી જોવા ને
હા તો પૂછી જોજે તો તે આપણા બને નુ
હા.
એ પણ એ પેલી મેમ હું કેતીતી કે લઈ હાચું જ કેતી હતી પેલા એવું નહિ હતું ગયા વરસ લગી.
હમણા આજે કોણે કીધું
આ વર્ષ આ પેલા બે ત્રણ જણા ને મે પૂછયુ પેલી ને હું બાસમાની કેવાય પેલી છોકરી લોકો ને પૂછયૂ
હમ્મ.
તે દવાનું છે એટલે આ નવું આવ્યું અત્યારે એટલે
હમ્મ પૂછી જોવા છે ને બસ મેં તને કેવા
એ કા હા મને કે જે આપણી ઇન્ટર્શીપના આપણે એકસો વીસ કલાક પૂરા કરનાક બસ હમ્મ. હા પણ થોડી ઘણી
હ
છે લેથી આવા દે
હા વરી આટલું ખઈએ તો એટલું તો જોવે ને હા વરી
હમ
કઈ ન મ એને પૂછી જવા ન એ એ આપણા હાથે આવવાનું તો તેમ
હા એ તો ખ કેવી રીતે સેટ કરું હમ મને તેનીમજ પડે કોલેજ પછી નઈ જવાય લેક્ચર તો સ્કીપ જ થઈ જાય
હા હા થોડાક લાગકચર ગયો પછી પેલા કરવા પડે આપડે કા તો હવા હવાનું કયું સેટિંગ થાય તો તે પ્રમાણે કરવું પડ
ઓ બાજુ આઠ નવ વાગ્યા બાજુ જ ચાલુ થતું હોય બધી ઓફિસ ને બધું બે
હ
એવું ઇન્ટર્નશિપ કરવા
એ લોકો લેક્ચર નહી અટેન્ડ કરતા હ પછી જે વિઇન્ટરસ
પૂછવા પડે હા
શી
તે કોલેજ અટેન્ડન્સ ભરી દે.
હમ.
હેવ. કેમ કે એ બી એ લોકો જ આપેલું કેહેવાય ન હ કોઈ ઇન્ટનશિપ એ ને તેને પૂછો નિિર્જા એ કરેલી છે મે એને પૂછી જોવાનું
એ પણ આગલા વર્ષમાં એને કોઈ પૂછવો પડે આપડે તો કોઈ તો પૂછ
મા નિર્જા ત અહિયાં નં બનતી હતી એ તો ત્યાં ભનતી હતી બરોડા
તેમાં જોય ને
મે કરેલી બેંક માં કરેલી
એણે બેંક ઓફ બરોડામાં એટલે એને પૂછી જો અખલ એટ મસને એવું કપડી દ ઉઠાય ને. એ પાટલાક કોય કેટલા કલાક ટોપ બોરવા. પડે હા થોડા કલાક તો ફરવા જ પડીમાં આવે બે કલાક નેવું. એયા પાર ટાઈમ.
એ તો. પૂછવા પડે આપડે. આપડા કોલેજમાં કોઈ ભણતી હોય એને પૂછે તો વધારે મારી.
લાગ. આપ આપણા કોલે કોઈ વાપડા.
નઈ એકધ હતી ને અગાડી બી બધા કરેલી એમ એટલે.
હમ.
ની રે ઇન્ટર્નશીપનું તો આ વર્ષે આયવુ એમ કેય.
તથી મેં બોતી.
લગીન માં પતાવવાનું છે. ના ના હારૂ કેતી હતી. હમ.
ની તે દિવસે પેલી પેલી ટીચર કેય ગેલી ખબર ઇન્ટરસીપવાળુ.
હા.
તે તે બોલેલી તો ની કેય ગેલા. પેલી અ ઓડીટિંગવાળી કેય ગેલી તે.